હલો. હા મિત્રો તમ તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા, મિત્ર આવી રહ્યો
શું કરો છો તમે, હાલે ફ્રી છો?
એત્રે ફ્રી જ છું હું.
શું ચાલી રહ્યું છે, જેમ હાલે ચોમાસું ચાલી રહ્યો છે, તો આપને વરસાદ ને એવું આવે-આવે ખરો?
બહુ વરસાદ આવે છે મિત્ર. વરસાદ.
અચ્છા-અચ્છા, મતલબ આપને, તમારા એરિયામાં ઘણો એવો વરસાદ છે એમ ને?
હા ઘણો વરસાદ છે.
તબિયત ને એવી કેવી છે, તમારી સારી છે હવે? ગમ
સારી છે.
તો આજે આપણે છે ને એક વિષય પર ચર્ચા કરીશું. જેને અહ જે છે સમય નું મહત્વ તો, હા. સૌ પ્રથમ તો હું આપણા તરફથી થોડું ઘણું એવું જાણવા માંગુ છું કે સમય વિશે તમે શું માનો છો, કે સમય નું મહત્વ આપણા માટે જરૂરી છે કે કેમ?
હા મિત્ર. સમય નું તો ઘણું મહત્ત્વ છે. સમય એ માણસના જીવનની સૌથી મોટી કિંમત છે. એ કિંમતી સંપત્તિ છે. અહ જેમ કે પૈસા, સંપત્તિ, કે અન્ય વસ્તુઓ ગુમાવ્યા પછી ફરીથી મેળવી શકાય છે, પરંતુ એક વાર પસાર થયેલો સમય ક્યારેય પાછો આવતો નથી મિત્ર. તેથી સમયનું મૂલ્ય સમજવું, અને તેનો યોગ્ય ઉપયોગ કરવો દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. ને એમ દરેક વ્યક્તિને દિવસના ચોવીસ કલાક સમાપન એ સમાન મળે છે. સફળ અને અસફળ વ્યક્તિ વચ્ચેનો મુખ્ય તફાવત સમયનો ઉ પયોગમાં રહેલું છે. જે લોકો પોતાના સમયનું આયોજન કરે છે તેઓ જીવનમાં આગળ વધે છે, જે લોકો સમયનો બગાડ કરે છે તેઓ ઘણી સારી તકો ગુમાવી દે છે મિત્ર.
ને મિત્ર હું કહેવા માંગુ છું, કે ખેડૂતો માટ ટે પણ ખૂબ સમય ખૂબ મહત્ત્વનો છે. જેમ હવે ચોમાસાની ઋતુ શરૂ થઈ છે તો વાવણી, સિંચાઈ, પાકનો સંભાળ, અને લ લાવણી દરેક કાર્ય યોગ્ય સમયે કરવામાં આવે તો સારો પાક મળે છે. મોડું થવાથી મહેનત પર પાણી ફરી જાય, પાણી ફરી વળે છે, મિત્ર. આ છ આ જ બે વિચાર જે મેં તમને રજૂ કર્યા છે, મિત્ર.
અચ્છા, ખુબ જ સરસ એવી તમે વાત કરી સમય વિશે, અને અહ મને લાગે છે, કે તમે સારું એવું અ જ્ઞાન ધરાવો છો સમય વિષય પર અને તમે પોતાનો પણ સમય સારી રીતે સાચવતા હોય. હોય છો પણ આપણે થોડીક અહ એમાં ડીપ ટેલ્સમાં થોડી ઘણી વાત કરી લઈએ કે સમય એ અહ આપણા માટે અહ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, કેટલી અગત્યની બાબત છે, કે સમય નો આપડે બગાડ કરવો જોઈએ નહીં. આમ જોવા જઈએ તો હમ આપણે જે આજે કરીએ છીએ કા તો આજે આળસ કરીએ તો કાલે આપને એનું પરિણામ પણ મળતું હોય છે, હવે હ સમયની વાત કરીએ તો સમય ને જે ફોલો કરવાનું હોય ટાઈમ પર વસ્તુ એના માટે આપણને એક શરૂઆતમાં એક ટાઈમટેબલ અ તેમ આપણે અ શાળામાં ભણતા આ હોઈએ છે. ત્યાં એક મતલબ પીરિયડ વાઈઝ એ લોકો પોતાનું ટાઈમ ટેબલ સેટ કરતા હોય છે. અને અ પોત પોતાના એવા સમયમાં એ લોકો પોતાનું અ શિક્ષકો પોતાના લેક્ચર્સો લેતા હોય છે, એવી જ રીતે અ ઘણી બધી એવી એજ્યુકેશન સંસ્થાઓમાં હમ સમયનો આ રીતે ઉપયોગ કરતા હોય છે, એ લોકો એટલે સૌ પ્રથમ જો આપણે સમય ન સારો એવો ઉપયોગ કરવો હોય તો આપણે હા સૌ પ્રથમ મે અ કોઈ પણ કાર્ય કા તો કોઈ એવું કાર્ય કરતા હોઈએ છે, જે આપણે ધારો કે આપણે કોઈ કોમ્પિટિવ એ એઝામ ની તૈયારી કરતા હોઈએ છીએ તો આપણે સૌ પ્રથમ એના વિશે અ ટાઈમટેબલ બનાવવો જોઈએ કે આપણે આટલા સમયમાં આપણે આજ કરીશુ. હવે તો આપણી પાસે એવો કોઈ પ્લાન જ ના હોય તો આપણે સમયનો અ બગાડ જ કરતા હોઈએ. મોટા ભાગે અને આજકાલમાં જો અ આપણા સમય પર આપણો કાબુ ના રહેેતો પછી આપણને ઘણી બધી એવી મુશ્કેલીઓ પાછળ જતા પડે છે, જેમ કે અ મોટા ભાગના જે લોકો હોય છે, હવે આ પણે જોતા જ હોય છે, તો કદાચ તમે કોઈ એવી કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરતા હોવ અને એક્ઝામ આપવા ગયા હો તો અ તમને ખબર પડે કે
પ્રકારની કેવા કેવા પ્રકારના વ્યક્તિઓ ત્યાં આવે છે, ઘણી એવી ઉંમર વાળા વ્ય ક્તિઓ પણ આવે છે, એ પણ આપણા માટે એક ઉત્તમ એવું અ ઉદાહરણ કહી શકીએ આપણે એને કે હ ઉમર વિતી અ ઉમર જો વીતી જાય પછી તૈયારી કરવીું હોય આપણા માટે ઘણી એવી મુશ મુકેલીઓ પડે છે જેમાં જેથી કરીને આપણે સમય રેતા આપણે વસ્તુ કરી લેવી જોઈએ.
અ અને શું તમે પણ પોતાના એક કઈ ગોલ છે તમારું કઈ બનવાનું અને તેના વિશે તમે પણ ટાઈમટેબલ બનાવ્યું છે ખરું?
હા મિત્ર મારો એવો એક અનુભવ ઘણો થઈ રહ્યો છે. થઈ ગયો જે મારો ગોલ હતો એમ તો કોન્સ્ટેબલ બનવાનો હતો મેં પરંતુ થોડોક સમય મને પણ ઓછો લાગ્યો એના કારણે અસફળ થયું. જેમ પરીક્ષાઓ હતી લેખિત પરીક્ષા એમાં મેં સારા સમયે એમ પ્રેક્ટિસ કરી બરાબર વાંચ્યું એમ બધું કર્યું. પણ બે માર્ક ના લીધે હું રહી ગયો. જેમાં એ સમય ઓછો મને પડ્યો એના કારણે થોડુંક લખવાનું રહી ગયું હતું એના કારણે થોડોક પાછળ પડી ગયો છે એટલે પરંતુ હવે સમયની મને કદર બહુ બહુ થતી છે. કારણ કે આપણે સમય જો નહી સાચવશું તો આપણનું કઈ બનવાનું હોય ગોલ કોઈ આપણે સારી રીતે આખું પસાર નહી કરી શકતા. સમય નું આયોજન કરવા માટે રોજ રોજિંદી કાર્ય કાર્ય યોજનાઓ બનાવવી આપણને ખૂબ જ જરૂરી છે. સૌથી મહત્વપૂર્ણ કામ પહેલા પૂર્ણ કરવું પછી અ વિલંબન ટાળવો અને દરેક કાર્ય માટે યોગ્ય સમય નક્કી કરવો જોઈએ. આ અનુભવ થયો હતો મિત્ર મને સમય ના કારણે એટલે મને હવે સમય ની બહું કદર થાય છે.
અચ્છા અચ્છા ખુબ જ સરસ તમે વાત કરી અને જે રીતે તમે વાત કરી કે હ તમને સમયની હવે કદર ખબર પડી ગઈ છે અને અ તમે પોતાનામાં એવા ઇમ્પ્રુવમેન્ટ લાવવા માંગો છો તો એ બાબત જાણીને ખુબ જ એવો હા. આનંદ થયો કે તમે પોતામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માંગો છો હવે આપણે સમયને સમયનો મહત્વ અ વધારે સમજવામાં આપણે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ જેમ કે હ આપણે ખેડૂત નું ઉદાહરણ લેએ જો ખેડૂત યોગ્ય સમયે બીજ ના વાવે તો હા. આપ ખેતી કરતા હોસોને? હા તો આપણને ખબર જ હશે કે જો ખેડૂત અ યોગ્ય સમયે અ પાક કે એ લોકો બીજ ના ઉગાડે તો એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. જે બંધા લોકોના મોસ્ટ ઓફ બધા લોકો જે ખાવાનું મેળવતા હોય છે દુકાનો કાતો એવા માંથી જ મેળવતા હોય છે. અ જે સિટી એરિયાની વાત કરીએ તો અને મોટા ભાગના ખેડુતો અ અનાજનું ઉત્પાદન કરતા હોય છે, જેના કારણે ખેડૂત જ ઉત્પાદન બંધ કરી દેતો આ બધા માટે ખોરાક માટે બધાને ખુબ એવું લડવા પડે અને આમ કેવાય ને કે દુષ્કાળ જેવી પણ પરિસ્થિ તી સર્જાય જાય અને એમાં હાલે જોવા જઈએ તો આપણે વાત કરીએ ખેડૂતોની તો ખેડૂતોને પણ હવે જે મોટિવેશન મળવું જોઈએ એ મળતું નથી. અ તમને ખબર જ હશે કે અ મોટા ભાગના ખેડૂતો પો અ ખેતી કરે ખેતી તો કરતા હોય છે, પણ એ લોકોને યોગ્ય એવો સંતુષ્ટ ભાવ મળતો નથી જેના કારણે હા. ઘણું બધી એવી ખેડૂતોને પણ પરેશાની કરવી પડે છે, અને તેમ છતાં ખેડૂતો આપણને સારું એવું અ અનાજ ઉગાડીને ઉત્પાદન કરે છે, તો એક ખુબ જ સારી વાત કહેવાય એને. અ ખેડૂત પણ અ ખેડૂત પરથી પણ આપણે શીખી શકીએ છીએ કે, અ સારી એવી સારો એવો પાક કરે વાવો અને કેવા સમયમાં વાવો એ લોકને ખબર હોય છે. તો ઘણી બધી એવી મહેનતો પણ કરતા હોય છે, અને ઘણી બધી પ્લાનિંગ પણ એ લોકો કર તા હોય, તે સાથે સાથે ઘણા એવા સમયનો ઉપયોગ સારી રીતે કેવી રી કેવી રીત તે કરવો એ પણ એ લોકો જાણતા હોય છે, જેમ કે ઘણી બધી એવી મશીનરીઓ પણ હાલે આવી ગઈ છે, અ ખેડ ખેતી વિભાગમાં તો મારો સારો એવો ખેડૂતોનો પણ સમય બચી જાય છે, અને અ આપણે એક સમયનુ મહ તવ ખેડૂતો પરથી પણ શીખી શકીએ છીએ અને સાથે સાથે અ અ એક તો દેશ છે, આપણે જાપાન દેશ વિશે તમે જાણતા હસ તો કે ત્યાં પણ બધી આ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ થતી હોય છે, અને હવે ત્યાંની વાત કરીએ તો એક ત્યાંની જે રેલવે સિસ્ટમ છે એકદમ મતલબ સેકન્ડ ટુ સેકન્ડ પણ અ એકદમ પરફેક્ટ ટાઈમ પર આવતી હોય છે અને અ એ લોકોને અ પોતાના સમય વિશે ખુબ જ એવું એ લોકો ભાર આપ આપે છે, કે આપણે પોતાના સમય અને બધા જન તાનો પણ સમય એવો બચાવવા જોઈએ તો એક ખુબ જ સારી વાત બાબત કેહવાય. હજી પણ આપણે જોઈએ તો ભારત દેશમાં ઘણા એવા વ્યક્તિઓ છે, જેમને સમય વિશે પૂરતું જ્ઞા ન નથી અને પુરતું નોલેજ નથી તો મારા હિસાબે ભારત દેશમાં ઘણા એવા લોકોને સમયનું મહત્વ જાણવું જોઈએ. એમને શીખવું જોઈએ તો અ આપને જે મેં ચર્ચા કરી એ વિશે તમને ખબર પડી ખરી?
હા મિત્ર, ખબર પડી. કે ગુજરાતીમાં એ કહાવત છેને કે, સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી.
અચ્છા, ખુબ જ સરસ વાત કરી તમે.
હા.
તો હું અહી મારી સ્પીચનો અંત કરું છું, અને અ આપના ખુબ ખુબ એવો આભારી છું, કે તમે તમારો અમૂલ્ય સમય આપ્યો અને અ અહી માર આ સ્પીચ નો આપણી જે ચર્ચાનો પૂર્ણ વિરામ કરું છું.
હા મિત્ર. આભાર.
ચાલો તો મિત્ર.
હા મિત્ર.